હલો હેલો મારો અવાજ સંભળાય છે તમને, કેમ છો?
મજામાં તમે?
હું બી મજામાં છું શું કરતા હતા.?
હા નહી બીઠી હતી. તમે?
બસ હું બીજો ને એજસ્ટત સુવાની તૈયારી માં હતી તા તો યાદ આવ્યું તમારી જોડે વાત કરું થોડી વાર.
અચ્છા સારું વિચાર્યું.
હા તો તમારા જોડે મને એક વિષય ઉપર વાતચીત કરવી હતી થોડી, તો હું તમારું થોડો સમય લઈ શકું છું?
હા હાલ લયોના
હા તો હું એવું કેવા માંગતી હતી કે તમારા મતે ભણતર જ બધું છે કે, ભણતર સિવાય બી આપણે બીજું કરી શકીએ છીએ, ને આગળ વધી શકી ગ છે.
એવું નથી કે ખાલી ભણતર જ બધું છે. આપણેે એમ કહી શકીએ તો એના સિવાય આપ ઘણી બધી એવા કામ છે જેનાથી, આપણે આગળ વધી શકીએ છીએ.
હા એ તો તમારી વાત સાચી છે મારા મત બી એવું જ છે કે ખાલી ભણતર જ બધું નથી કે ભણીને જ આપે આગળ વધી શકી અને ભણીને જ કમાણી કરી શકીએ છીએ. બાકી એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેમ ભણ્યા વગર બી આપણે શીખી શકીએ છીએ, અને કમાવા લાગી જ શકીએ છીએ.
હા જેમ કે આપડે એમ કઈ શકીએ કે, મહેંદી છે પાલરનું છે. પછી આ ટેલર નું છે એમ તો ઘણી બધી વસ્તુ છે.
હા એ તો તમારી વાત સાચી. કે જેમ કે મેંદી કીધું કે, મેકઅપ વાળું કીધું તો, બધું હમણાં તો એટલું બધું ચાલી રહ્યું છે અને લેડીસો ને તો બધું કે એટલું ગમે છે. કે મહેંદી કરાવું કે, મેકઅપ કરાવવું તો હવે ઈ બધા તો ઘણું બધું ચાલી રહ્યું છે. ઘણી બધી છોકરીઓ એ શીખે છે. અને ખુબ કમાણી કરે છે. નાની નાની ઉંમર માં બી કમાવા લાગી જાય છે.
હા ને એ તો આજકાલ આપડે જોઈએ તો, કેટલું બધું મોઘું થઈ ગયું છે. એ બધી વસ્તુ
હા બાકી મહેંદી ના ને એના તો કેટલા બધા આમ સારા સારા એવા ભાવ મળે છે, મહેંદી કરાવવા જો જે છોકરીઓ જાય છે. તો હવે દુલ્હનની આપે મહેંદી ના ભાવ જોઈ લઈ. તો એ દુલ્હનના મેંદી ના આખા ચાર હજાર આઠ હજાર એટલા થાય છે તો, એની એક દિવસની એટલી કમાણી થઈ જાય. તો એ સારું છે ભણતરમાં એને વધારે રસ ના હોય ને, આવા બધામાં રસ હોય તો પરિવાર વાળાને આમ એની સપોર્ટ કરવું જોઈએ, એને જોડે ઊભું રહેવું જોઈએ, કે ના ભલે તને જેમાં રસ હોય એવીું તું ભણી શકસ.
હા એ તો કોઈ વસ્તુ ખોતી જ નથી કેમ કે આજકાલ એના ભાવ તો ભાઈ આસમાન જુવે છે કેમ કે કોઈ નોર્મલ ઇન્સાન તો એપ તો ના જ કરી શકે.
હા એ તો તમારી વાત સાચી છે. પણ જે લોકોને ભણતરમાં હવે રસ હોય. એ ભલે ભણી ગણીને વધારે આગળ વધ શકે પણ હવે જો આપણે ભણતા હોય, પણ આપને રસ ના હોય અને આપે નપાસ કે થતા હોય તો એનો કોઈ ફાયદો નથી ને એના કરતા હવે જે આપને વસ્તુમાં રસે કે નહીં મને આમાં આગળ વધવું છે. અને આ મને કરવું છે તો એમાં આપે આગળ વધી શકીએ છીએ ને કમાણી ભી આપડી ચાલુ થઈ શકે છે તો ઈ સારું કેહેવાય ને જેમાં રસ હોય આપને એમા જ જવાનું.
હા એ તો તમારી વાત સાચી કેમ કે હવે તો એવો જ કોર્સ એવો પણ કોર્સ આવી ગયો છે જેમ કે આપણે ટેન્થ પછી ડાયરેક્ટ કરી શકી છે આપને ઈલેવન્થ ટ્વેલ્થ પણ કરવાની જરૂર નથી.
હા ઈ તો માર મારા ખ્યાલ થી તો ઈ તો સારું બહુ જ સારું સરકારે કોર્સ એવા કાઢ્યા છે કે ટેન્થ પછી જેમાં જે બાળકોને રસ હોય એ ભણી શકે છે જેમ કે કોઈને આમ ઇલેક્ટિસિટીમાં કે જવું હોય કે કોઈને બીજા કોઈ મેકેનિકલ કોર્સ કે એવામાં જવું હોય તો એ લોકો અગિયાર બાર ના કરે અને ડાયરેક્ટ એવા કોર્સમાં ચાલી જાય છે ડિપ્લોમા તરીકે તો એ બહુ સારું કહેવાય છે અને એનું એવા વર્ષો બી નથી બગડતા.
હા એનાથી તો એ લોકો નુ કેટલું ટાઈમ બદલી શકે એમ કે ઈલેવન્થ ટ્વેલ્થ કરવા જાય તો એના બે વર્ષ પાછળ રહી જાય.
હા એ તો સાચી વાત છે કે બે વરષ એ લોકો ના પાછળ રહી જાય એના કરતા તો બે વર્ષમાં એ લોકોનું જે રસ હોય જેમાં જેમ કે મેકેનિકલ એ છે. તેનું બે વરસમાં ભણાય બી જાય છે અને તે નોકરી એ કે લાગી બી જાય છે બે વરસ માતો
હા એ તો તમારી વાત સાચી એ ઉપરથી એ કેટલું સારું છે કે આપણે જે પણ કરવું હોય એ લાઈનમાં આપણે જઈ શકી કેમ કે આમ ના ઈલેવંથ ટ્વેલ્થ કરવું પડે પછી જે લાઈનમાં જવું હોય એનું થોડુંક બેઝિક ભણવું પડે પછી થોડુંક થોડુંક આગળ આગળ વધે એના કરતા આમ ડાયરેક્ટ એ લાઈ ફિલ્ડમાં જાવ ને તમે સીધા માસ્ટરમાં જઈ શકો છો. માસ્ટર બની શકો છો.
હા એ તો તમારી વાત સાચી છે કે આપડે ડાયરેક્ટ જેમાં રસ ધરાવતા હોય એ રસ એ આપે ભણતર કરી તો એ બહુ સારું રે છે. કે હવે તો હવે ના માણસો ને તો એવું મા મગજમાં છે કે જે લોકો ભણતા હશે એ જ આગળ વધશે. એવું નથી વિચારતા કે જે નથી ભણતા ઈ બી આજકાલ ખુબ જ આગળ છે પોતના પગે ઊભા રહી શકે છે અને ઘણી બધી કમાણી કરે છે. ઘણી બધી નાની નાની છોકરીઓ હોય જેમ કે દસ પાસ કરી દે કે બાર પાસ કરી દે પછી એ લોકોને ભણવામાં રસ ના હોય તો એ લોકો મહેંદી છે કે સિલાઈ સિલાઈ કામ છે, કે કોઈ હેન્ડીક્રાફ્ટ કામ છે. એ લોકો એ શીખે છે ને એ એ બી કેટલું બધું આજ મોંઘવારી ના લીધે બધુ મોંઘું -મોંઘું નુ છે તો તેમાં બી એની કમાણી ખુબ જ સારી થાય છે.
હા એનું સારું ઉદાહરણ જ આપણા માતા પિતા છે આપણે જોઈ શકીએ કે આપડા પિતા આપણે એટલું ભણેલા નથી આપડે એ ઘર ચલાવે છે આપણે મોંઘી મોઘી વસ્તુ ખરી દેવી છે ને આપણે જોઈ શકીએ કે આપડી માતા પણ એટલું નથી ભણ્યા આપડે પરંતુ તે સારો એવા કામ કરે છે. ઘરેથી સિલાઈ નું કામ કરે, પાર્લર નું કામ કરેે, હેર નું કામ કરે.
હા એ તો તમારી વાત સાચી છે હવે આજકાલ તો મેકઅપ ને, પાર્લર ના કામ ને, હેર ના ને વાળ કપાવાના ને કેટલા બધા રૂપિયાઓ છે તો તેથી કે એટલું બધું આમ સારું એ આપણું કામ બની શકે છે. જેમ કે હવે એક દુલ્હન ના પાર્લરનો ખર્ચો કે આપે જોઈએ એ લોકોનો મેકઅપ નો તો કેટલું બધું આમ વીસ હજાર થી તો ચાલુ થતું હોય વીસ હજાર નું કે ત્રીસ હજાર નો, ચાલીસ હજાર નો. એવા બધા અલગ-અલગ મેકઅપની રેન્જો આવે છે. તો તેથી એક દિવસમાં, હવે દસ-દસ દુલ્હન તૈયાર કરતા હોય તો, લાખો રૂપિયા. એક દિવસમાં જે મેકઅપ આર્ટિસ્ટ હોય. ઈ કમાવી લે છે, તો હવે એનામાં ભણતર જરૂરી તો નથી જ ને.
હા, એ તો છે, પણ ક્યારેક તું અમુક વિદ્યાર્થીઓ તો એમના પરિવાર ના લીધે તો, આગળ એમને ભણવું જ પડે. કેમ કે એવું માનતા હોય કે, ભણવા સિવાય તો કઈ જ નથી. પણ એવું નથી, ભણવા સિવાય ઘણી બધી વસ્તુ થઈ શકે છે.
હા, એ તો છે. હવે કહેવામાં આવે છે ને, કે ભણતર જ જરૂરી નથી, પણ ભણતર બી હોવી જ જોઈએ. હવે જે લોકો ભણતા જ હશે, એનામાં ગણતર નહી હોય. તો એઈ શું કામનું એના કરતા ભણવા સાથે જો, આ ગણતર હોય સારા. સારા એવા સંસ્કારો હોય. કે તો ખુબ જ આગળ વધશે, એ બાળકને એને ખુબ જ કામ આવવાનું છે.
હા, તમને આનું ઉદાહરણ દઉ તો, એક મારો ભાઈ છે જેને ઇલેવન્થ ટ્વેલ્થ નથી કર્યું ને, મેથેકોમિક્સ ની લાઈનમાં આગળ વધી ગયું છે, એનું. હા, યરપ્લે નું લાસ્ટ છે ને, એ માર એક જ વર્ષ મોટું છે. તેનું કેટલો સમય બચ્યું કે, ના એને ફિલ્ડમાં જાઉું તું તો એ ગયો, હવે એ ફિલ્ડમાં એને નોકરી કરવી હશે તો, એ કરી શકશે.
હા, એ તો તમારી વાત સાચી છે કે જો અગિયાર બાર આપે ના ભણી અને જેમાં જવું હોય, આપે ડાયરેક્ટ એમાં જ એડમિશન લઈ લે. તો તેથી આપણા બે વર્ષનો બચાવ થાય છે, સમય નો કોઈ બગળે નથી થતો. અને જે લાઈનમાં અમને ભણવું હોય તો, એ સારી રીતે આપણે ભણી શકીએ છીએ ને, એના જો આપને રસ હોય ને. તો જ ભણવાની મજા આવે છે, બાકી તો જેમાં રસ ના હોયને આપે, કોઈના પ્રેશર થી ભણતા હોય. તો એમાં ભણવાની મજા બી નથી આવતી, ખોટો ખર્ચો બી થાય છે.
હા ને, આપડે એમાં ભણી પણ ના સરકી. કેમ કે જેનમાં રસમતિ આપડે કરીએ ને શું ખ, પરિવાર ના લીધે આપડે કરતા હોય, ક્યારેક. પણ એ તો આપણા કામનું તો નથી ને, ક્યારેક તો બાળક પરિવારના રસ્ટ ના લીધે તો સુસાઈડ પણ કરી લે છે, એમને નથી કરવું એ એમને કરવું પડે છે.
હા, એ તો જ અમારી વાત સાચી છે, હમણાં જ કેટલા બધા હ કિસ્સાઓ એવા આવે છે કે, બાળક આપફઘાત કરે છે કે, બાળક ને હાર્ટ એટેક આવી ગયું તો, એ નાની નાની ઉંમર માં હાર્ટ એટેક ને આવી જાય છે, તો એ તો પ્રેશર ના લીધે એને મગજમાં ખુબ બધું ટેન્શન ના લીધે જ આવી જાય છે, બાળકને નકર તો બાળક ને, બીજું તો કઈ હોય જ નહી ને.
હા ને, ક્યારેક એમની માંગ ઘરમાંથી પૂરી ના થાય તો, એના બારથી પૂરી કરવાનું ચાલુ કરે, એટલે એ તો કેટલા ખોટા રસ્તે પર ચડી જાય, ક્યારેક તો
હા, એ તો વાત તમારી સાચી છે કે, ઘણા બધા બાળકો પછી ખોટા રસ્તે ચડી જાય છે. કેમકે એની જે માંગ હોય એ પૂરી ના થાય તો, એ લોકોને મજા નથી આવતી.
હા, આપડે જોઈ શકીએ હમણાં તો, કેટલા બધા બાળકો આ દારૂ, સિગરેટ ને બારે રાતના રખડવું, એક-એક, બે-બે વાગ્યા સુધી. છોકરીઓને છેડવું, છોકરીઓ પણ એજ છે ને, બારે દારૂ પીવે. સિગરેટ પીવે, છોકરાઓ સાથે ફરે. એ તો કેટલું બધું વધી ગયું છે, ક્યારે એનું કારણ જ એ છે કે, એને એના પરિવાર થી એની માગે. પૂરી નથી થતી, તો એની બધી માંગ એના બોલો ફ્રેન્ડ્સ જોડે થી પૂરી ઘરે
હા, પણ આ બધું તો બહુ જ ખોટું છે કે, જે બાળકો આવું બધું કામ કરે છે, બિચારા એના પરિવાર ઉપર કેવી બીતતી હોય છે. કેમ કે હવે છુપાઈ છુપાઈ ને આવા કામ કરે તો, એ તો સારું ના જ કેવાય ને. અને તેના પોતાના સ્વાસ્થ્યમાં બી ખૂબ જ હાનિકારક થાય છે, એ બીડી છે કે, દારૂ છે કે ઈ બધું તો એ બધું એ લોકોને ના કરવું જોઈએ ને, હવે આજકાલ ના તો બાળકો બહુ જ એવું બધું કરે છે.
હા, એજ નહી, હવે એમને કોણ સમજાવે કે, આ બધું એના માટે સારું નથી.
હા, એ લોકો પ્રેશર માં આવીને, આ બધું કરવાનું ચાલુ કરી દે છે.
પણ ક્યારેક તો માતા-પિતા ને, પણ સમજવું જોઈએ ને કે ના અમારું બાળક છે ને, આ જોઈ ગઈ છે તો, આપડે કરવા દઈ.
હા, ઈ તો તમારી વાત સાચી છે કે, માતા-પિતા ને બી સમજવું જોઈએ, ક્યારેક બાળકને માતા-પિતાને સમજવું જોઈએ, અને બાળક ને પણ ખુદ પોતાના માતા-પિતાનું વાત નું સન્માન કરવું જોઈએ ને, એ કઈક હશે તો, આપણા માટે જ કેતા હશે, એવું હોય છે.
હા, એટું તો મારી વાત સાચી.
ઠીક છે લો, મને તમારી જોડે વાત કરીને, આજે ખુબ જ મજા આવી ને, ખુબ જાણકારી બી મળી.
હા, ઠીક છે.
હા.
હૈસ
હા.